જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ બસ હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે આપડે કંઈ વિષય પર વાત કરીએ
મેં તો આજે વિચારું છું કે આપડે રસ્પસ વિષય પર ચર્ચા કરીએ તું જીવનમાં વસ્તુઓ કરતા વાત કરે છે કે
આ ખૂબ જ વિચારવા જેવો વિષય છે. તમને શું લાગે છે?
તા મતે અનુભવ હંમેશા વસ્તુઓ કરતાં વધુ મૂલ્યવાન હોય છે.
એવું કેમ?
જો કારણ કે જો વસ્તુ હોત તો એ જૂનું થાય જાય જે સારા હોય, તે આખી જિંદગી યાદ રહે છે.
હું થોડો અલગ વિચારું છુ સારી વસ્તુઓ પણ જીવનને સરળ બનાવે
તે સાચું છે, પરંતુ જો અધિકાર કે મોબાઈલ આનંદ તો થોડા સમય માટે જ હોય છે. જ્યારે એ પુરાની થઇ જાય તો એનો ઉપયોગ સારા માટે એના માટે પ્યાર છે કે જે ઉત્સાહ છે એ કમ થઈ જશે
હ સૌને પરિવાર સાથે કરેલો પ્રવાસ અથવા મિત્રો સાથે વિતાવેલો સમય વર્ષો સુધી યાદ રહે છે
અનુભવથી આપડે શું શીખીએ છે?
અનુભવ થી આપણને પરિસ્થિતિઓ સામનો કરવો યોગ્ય નિર્ણય લેવો અને લોકો સાથે વ્યવહાર કરવો જોઈએ જો ક્યારે તું અ કોઈ કામ છે અને તે કામમાં તો ની સફળ થઈ ગઈ તને શીખવા મળે છે તને અનુભવ મળે છે કે ભવિષ્યમાં એવી પરિસ્થિતિ પછી ઉત્પન્ન થાય તો એને કેવો થી હેન્ડલ કરવાનો તેથી અનુભવ તને બવ બધા શીખવા મળે છે
એટલે અનુભવ એક પ્રકારનો શિક્ષક છે?
હા ઘણી વખત અનુભવ પુસ્તક કરતા વધુ શીખવે છે.
શ પ્રવાસ પણ અનુભવ નો ભાગ છે.
ચોક્કસ પ્રવાસ દરમિયાન નવું સંસ્કૃત. નવા લોકો અને નવી જગ્યાઓ વિશે જાણવા મળે છે.
સ્વયંસેવક તરીકે કામ કરવું પણ એક સારો અનુભવ છે.
હા તેનાથી સમાજ ના સમાજવાની તક મળે છે.
વિદ્યાર્થીઓ માટે અનુભવ કેમ મહત્વનું છે.
તો આપણે જોઈએ જે વિદ્યાર્થીઓ કોલેજમાં પડે છે એમ કે અ સપોઝ એન્જિનિયરિંગ સ્ટુડેન્ટ છે. અને જારે ઇન્ટર્નશિપ કરે છે કે કોઈ પ્રોજેક્ટ કરે છે અથવા કે અ સ્પર્ધા અને ટીમમાં કામ કરવાનો અનુભવ મળે છે. તો એ અનુભવ જયારે એ ભવિષ્યમાં કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા જાય. અ કે કોઈ કંપની માં કામ કરવા જાય. તો એ અનુભવ એના માટે ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બની જશે કારણ કે એ બધા જ જે કામો હોય છે એ કંપનીમાં કરવા આવે છે. એટલા જો કમે પહેલા જ એના ઇન્ટર્નશીપમાં પ્રોજેક્ટમાં કરી લીધો છે. એ કામ એ કંપનીમાં કરી છે તો એના પાસે અનુભવ રહેશે. તો એ બધા કામ એ બહુ સારી રીતે કરી શકે.
એટલે માત્ર પુસ્તક જ્યાન પૂલતું નથી.
બિલકુલ નહી વ્યવહારિક અનુભવ પણ એટલો જ જરૂરી છે.
શું નીસફળતા પણ અનુભવી ગણાવે.
હા હા સફળતા આપણને સૌથી મોટી શીખ આપે છે.
પૈસા કે અનુભવ ખરીદી શકાય.
અ પાગલ થઈ ગયો છે કેટલાક. અ અનુભવો પૈસા માટે જરૂરી હોય છે. પરંતુ મિત્રતા. વિશ્વાસ અને જીવનમાં પાઠ પૈસા થી ખરીદા શકાતા નહીિ ભાઈ.
સુંદર વાત છે તમને તમારી વાત સાચી છે.
હા જીવનના અંતે લોકો પોતાની ખરીદેલી વસ્તુઓ અને અહિયાં જ રહી જાય અને પોતાના અનુભવો. વધુ યાદ કરે છે.
હું પણ હવે એ વાત સાચ સાથે સહમત છું.
હા એટલે જીવનમાં નવી વસ્તુ શીખતું રહેવું જોઈએ. અને નવો અનુભવો મેળતો રહેવો જોઈએ. કારણ કે એ અનુભવ આપણને પોતાના જીવનમાં જયારે આપણે આગળ વધશ તો બઉુ કામ આવશે.
વસ્તુઓ જીવનને આરામદાયક બનાવે છે. પરંતુ અનુભવ જીવનને અર્થપૂર્વક બનાવે છે. નવા અનુભવો આપણનો આ જ્ઞાન આત્મવિશ્વાસ અને વ્યક્તિગત વિકાસ આવે છે. તેથી જીવનમાં વસ્તુઓને એ અનુભવ ન પણ મહત્વ આપવું જ જોઈએ.
હા એમ નથી કે આપણને અનુભવ મણે તો વસ્તુઓ તો પ્યારને જોવી તમે જોઈ હશે. હા વસ્તુઓ પણ હોય છે. જેનાથી અનુભવ મળે છે એમ જો અ તારા પાસે કોઈ કાર છે. અને જો તને કાર ચલાવ ચલાવવામાં બહ મજા આવે અને તે કાર થી તું કોઈ અ ટ્રીપ પર ગયો હોય તો એ ટ્રીપમાં તારી બહુ બધી મેમરી બની હોય અને એ મેમરી તારા રીતે એક અનુભવ રીતે છે એટલ. વસ્તુઓથી પણ અનુભવ બને છે તો અનુભવ સાથે સાથે અ વસ્તુઓનું પણ મહત્વ હોય છે.
હમ તારી વાત સાચી છે જો આપણી પાસે એક વસ્તુ હોય પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો? એવો અનુભવ ના હોય તો તે વસ્તુ આપમણા પાસે હોવાનો કઈ ફાયદો નથી તે વસ્તુનો ગેરફાયદો છે. એને એક ઉદાહરણ આપું જો આપણા પા આપણને કાર ચલાવવાનો આવતો નથી- પરંતુ આપણા પાસે બે કે ત્રણ કાર છે. એનો શું ઉપયોગ તે તો તેવી રીતે જ કર તેવી રીતે ઊભી રહેવાની અને દોર લાગવાની છે તો તેના માટે. તે વસ્તુ નો ઉપયોગ કરવા માટે આપ પાસે અનુભવ જ નથી તો કેવી રીતે એટલી વસ્તુ અને અનુભવ બંને ઉપયોગી છે અને બંનું હોવી જોઈએ એ આપણો જે બંને આપણા પાસે બંને હોય તો આપણે કઈ પણ કાર્ય કરી શકીએ છે.
હમ બવ સારી વાત કઈ તમે જીવનમાં જે અનુભવ છે એનું હોવાનું ખુબ જ જરૂરી છે. અ કારણ કે જો આ અનુભવથી જે કામ હોય છે ને એ તરત જ થઈ જાય છે તું જોય અ કોઈ પણ કામ છે અ જેમ કે બસ ચલાવવા છે. હ અને તને બસ ચલાવવામાં આવે છે. અને તારા મિત્ર છે એને બસ ચલાવવામાં નહી આવે તો મેં તારાથી એક સવાલ પૂછું. અ ક એક જે બિલ્ડિંગ છે એનામાંથી આપણને બસ નીકળવાનું છે તો તું સારા રીતે નીકળ્યું લે કે તારો મિત્ર?
નો અનુભવ જેને હોય તેને સારા બસ નો અનુભવ હોય કેવી રીતે બસ ને કંટ્રોલ કરવાનું હોય કેવી રીતે પણ ચાલવાનું હોય કેવી રીતે બસ થી બસ સારા રીતે અને વિના કઈ નુકસાન થઈ નીકળી જાય તે. તે માટે તે ઉપયોગી છે તો મને તો એટલો બસ નો અનુભવ નથી પરંતુ મારા મિત્રને છે. તો મારા માટે મારા મિત્રો મારા કરતા સારા રીતે બસને સંભાળીને અને બસ ને સુરક્ષિત બહાર કાઢી શકે છે.
એટલે જો તારા મિત્ર પાસે અનુભવ હતો. તે જ માટે એ બસ બરાબર થી નીકાળી લીધું પણ તારા પાસે જો અનુભવ નથી તો તું બસ ને બરાબર નહી નીકળ કાળી શકે તારા પાસે બસ છે એટલે વસ્તુ છે પણ તારા પાસે અનુભવ છે તું અનુભવ નથી તો તું બસને બરાબર થી ના નીકાળી શકે તું કદાચ બસ ને બિલ્ડિંગ માં ઠોકી દે તો એથી તારું નુકસાન પણ થઈ જાય એટલે જીવનમાં અનુભવ હોવો ખૂબ જ જરૂરી છે.
હા મારા માટે હું તમને અત્યારે કીધેલું. કે જીવનમાં જો વસ્તુ અને વસ્તુ અને અનુભવ બંને નો ઉપયોગ બંને નો હોવું જરૂરી છે જીવન વસ્તુ આપણને આરામદાયક બનાવે છે, અને જે વસ્તુ આપણને આરામદાયક બનાવે છે. અને અનુભવ આપણને અર્થપૂર્ણ બનાવે છે. એટલા નવા નવા અનુભવ મળવાથી આપણને નવા વસ્તુ આવે અને અને તેનો જ્ઞાન કે અનુભવ ન હોય તો તે આપણે શીખવાનો પ્રયત્ન કરીએ અને તેનાથી આપણે કઈ નવું જ્ઞાન મળે એટલે વસ્તુઓ અને અનુભવ બંને ઇમ્પોર્ટન્ટ છે જો આપણા પાસે અનુભવ હોય અને વસ્તુ અનુભવ હોય અને વસ્તુ નો ઉપયોગ આપણને ખબર ના હોય તો આપણે તે તેનો ઉપયોગ શીખી શકીએ અને બીજા માણસને પણ શીખાવી શકિએ અને તે માણસને પણ તૈયાર કરી શકે છે
હા બહુ સારી વાત કીધી એટલે આપણને જીવનમાં નવો વ્યસ્ત શું શીખવા રહેવું જોઈએ અને નવું અનુભવો મેળવું રહેવું જોઈએ ને
હમ તારી વાત સાચી છે નવું વસ્તુ પણ નવી વસ્તુ પણ શીખવાન અને નવું નવું અનુભવ પણ શીખવાનું એ અનુભવ આપણને ક્યારેક જરૂરત ક્યારેક જરૂર ને પણ જરૂર પડી જાય એ આપણને ખબર નથી તો જયારે જે જો જરૂરતમંદ માટે હોય તો તે આપણે તે જરૂરતમંદ ની મદદ કરી શકીએ એટલે કે આપણા માટે બઉ ઉપયોગી બની શકે છે
બહુ સારી વાત છે તમે આ ચર્ચાથી આપણ ને સમજાવ્યું કે અનુભવ એ વ્યક્તિ ને બહુ સમજદાર અને પરિપક્વ બનાવે છે ને
હમ તમારી વાત સાચી છે ચલો આજે આ ચર્ચા મને ખુબ ગમી મળીએે આભાર જય શ્રી કૃષ્ણ આવજો
હા મને પણ આ ચર્ચા ખુબ જ ગમી આ ચર્ચાથી મને ઘણા બધા શીખવાનું અ મળ્યું તારો ખૂબ ખૂબ આભાર કે તે તારો સમય મને આપ્યો ચાલ પછી મળીએ આભાર જય શ્રી કૃષ્ણ